હેલો મસ છું મસ છું જ
હું પણ મજામાં છું જમી લીધુ?
હા, બસ હવે જમ્યુ તું?
મે પણ હમણાં જ જયમુ હા, જમવા વખતે મને યાદ આઈવુ કે આપડે સાથે આપડે જયારે ઝૂહુ આપડે ગયા તા ત્યારે આપડે એક્ચુઅલી સાથે જમી રેતા ને એમાં નેહિ એનો ખ્યાલ આયવો.
અચ્છા હા એ તો એ તો ખૂબ મજા હતી મજા વારો મુસાફરી હતી.
આપડે ડોમિનોઝમાં આપડે ખાવા ગયા તાને આપડે બધા સાથે આપડે મિત્રો
યાદ છે યાદ છે મને આપડે સ છ વાગે એટલે બપોરના નીકળ્યા હતા બે-ત્રણ વાગે.
હન આપડે બે-ત્રણ વાગે નીકળા તા આપડે પછી પાંચ વાગે પોઈચાતા આપડે.
હા યાદ છે મેટ્રોમાં પ પેલો ટ્રેનમાં ગયા તાન ધેરી પછી ત્યાંથી બસ લઈને આપડે જૂ ગયા હતા યાદ છે મને.
યાદ છે ને આપડે સાયન્સ
હમ્મ. યાદ છે એતો સૂરજ ડૂબ્યો તો એ આપડે પોહોંચ્યા હતા યાદ છે બીચ પર પહોંચ્યા અને ત્યાં સામે જ સુરજ ડૂ-ડૂબતો હતો.
ના એકચુલી આપડે થોડા વેલા પહોંચ્યા તા આપડે આપડે અ સૂર્ય સૂર્ય આપડે જયારે નીચે ઢળી રયો તો ન આપડે એના વીસ કે અડધો કલાક પેલા આપડે પોયચા તા આપડે
અચ્છા મને અચ્છા હા કદાચ યાદ નથી મને યા યાદ આયવુ યાદ આયવુ હા.
હા હા આપ-આપડે પેલા ગેટ પરથી ગયાતા આપડે આપડે પેલા ગેટ પર કેમ કે ઈ શોર્ટ કટ હતો ને એટલે આપડે જલ્દી પહોંચી ગયા તા એટલે આપડો ટાઈમ જરા બચી ગયો તો એટલે આપડને છે ને પ્રોપર સૂર્યને ઢડતા આપડે જોઈ શકીયું
હમ્મ હમ્મ હમ્મ એ તો શોટ નાનો રસ્તો ના પહેલા પહોચી ગયા નાનો રસ્તો રઈને અને પછી ત્યાં મને યાદ છે થોડો કચરો હતો આપ આપડે કોર્નરમાં હતા જૂના તો ત્યાં થોડો કચરો વધારે હતો તો આપડે થોડો આગળ ગયા હતા પછી ને ત્યાં આપડે એક ખાાસી જગ્યા મળી
હમ્મ આપડે ત્યાં બેઠા હતા અને પછી આપણો એક મિત્ર આપણો એક ફૂટબોલ લાવ્યો હતો ખબર છે પછી આપણે ફૂટબોલ રમતા હતા
હા ફૂટબોલ રમતા હતા પછી કેચ કે કેચ કેચ રમ્યા રમતા હતા ફૂટબોલ રમ્યા હતા.
હમ્મ.
એ રમતા રમતા હોય ઘણા લોકો ના ગજ બાજુ માંથી ગયો હોય કોને લગી ગયો હતો યાદ છે
હા હા એક જણ ને બોલ લાગી ગયો તો પછી આપડે એમ એમનાથી માફી માંગી હતી કેમ કે એમને જરા જોરથી લાગી ગયું હતું રમતા રમતા
હા એ બે બેઠા હતા આપડા બાજુમાં જ યાદ છે મને મજા આવી હતી એ તો અલગ જ સુરજ ડતો હતો ને આપડે એમાં ફૂટબોલ રમતા હતા તો એને તેની તો મજા જ અલગ હતી.
તો અયા યાદ છે આપડે એક બે જહાજોને પણ જોયા તા જે એકચુઅલી ત્યાંથી જઈ રહ્યા હતા કેમ કે ત્યાથી અરબ સાગર નજીક છે ને
હા હા યાદ છે મોટી ઇતના વડા જહાજ
મોટા મોટા જહાજો જેમાં તેલોના ઓલા બધા કન્ટેનરો હતા જે જતા તા
હા યાદ છે યાદ છે એ તો બરાબર યાદ છે મને એ તો પ હું તો એવા મોટા જહાજ પહેલી વાર જોયા હતા.
મે પણ પહેલી વાર જોયા તા અને ઉપરથી અ એટલા મોટા જહાજ આપણાને સમજાઈ કેવી રીતે કે આ લોકો જહા આટલા મોટા જહાજ ડૂબી કેવી રીતે જતા નથી કેમ કે આટલા મોટા હજારો ટનો નો ભારો આ લોકો સમુદ્રમાં ડૂબી તો નથી જતા આ તો આપણા મનુષ્યની જે દિમાગના કમાલ જે છે એનો જવાબ જ અલગ છે.
એ તો છે જ એ તો મનુષ્યના દિમાગનો કમાલ અને બીજો પ્રકૃતિનો મા આપડો ધરતી માતાનું કમાલ. તે બી અલગ જ છે. કે એ પાણીમાં એટલી શક્તિ રાખે છે કે એવા મોટા મોટા અ જહાજો અને મોટી મોટી વજન થી ભરેલી ચીજ એમ ઉપર રાખી શકે. ડૂબે નહી એ તો વાત જ અલગ છે. પેલી વાર જોઈને તો આપડે બધા ચકિત થઈ ગયા છે યાદ છે. હા.
અને એક તો આપડે ને સમજાય નહી કે આપડણે મનુષ્યને દાંત દેવી જોઈએ કેમ કે આવા રોદ્ર સ્વરૂપના સમુદ્રમાં આપડે મુસાફરી અને સ સફર કરવો એ સાત સમુદ્ર પાર કરવો એ અ આસાન કામ નથી આટલું જોખિમ ભરી જાન જોખિમ ભરીને કામો લોકો કરે છે કેમ કે ઈ કામો બીજ બીજા મનુષ્યને કામ આવી શકે નિસ્વાર્થ
હમ એ તો છે એ તો લોકો જે આ જહાજમાં મુસાફરી કરે એનું તો હું બહું આદર કરું છું એવું કોઈ આસાન કામ નથી.
હા કેમ કે કેમ કી આમાં
હમ.
આમાં હું કેતો હતો કે આવા જોખમ ભરી કામ માટે એ લોકો તૈયાર થાય છે એજ સૌથી મોટી વાત છે અને લોકો કામ પણ કરે છે.
જાન જોખીમ જાન જોખીમાં નાખીને.
હમ અને એતો છોડ પછી એ જાત જોઈને પછી આપ આપણે ફરીથી આગળ ગયા હતા યાદ છે આપડણે ફૂટબોલ લઈને? ત્યાં ઘણા માળું હતા પૂરું ભરેલું ગરદી હતી. તો આપડે જોઈને પાછા આવી ગયા હતા પછી
રાતનો સમય થઈ રહ્યો હતો ને એકચુલી તો લોકો થોડા વધારે વધી ગયા હતા પછી આપડે ત્યાંથી જમવા ગયા હતા આપડે કે આપડે ભૂખ લાગી છે કેમ કે સાંજ નો સમય થઈ ગયો હતો.
બરોબર એના એનાથી પેલા આપડે ફૂટબોલ રમેલી પછી આપે બધા થથકી ગયા હતા ને પાણી ખતમ થઈ ગયું હતું બધાનું. પછી આપડે એક બીચમાં હા બીચમાંથી રસ્તો ગોતીને આપડે મેઈન રોડ પર ગયા ત્યાં દુ દુકાન મળી આપણને ત્યાંથી એટલા બધા પાણી લઈ આવ્યા આપણ બસો ત્રસો રૂપિયા તો પાણીમાં જ ખર્ચ થઈ ગયા હતા.
હા આપડા તો કેમ કે આપડે પાણીની બોટલો આપડે લાવયા નોતા આપડે ઘરે હતી આપણી ભૂલ હતી હવે આપણે બીજી વાર જયારે પ્રવાસ કે મુસાફરી કરવા જશું ત્યારે આપણે પોતાની એટલીસ્ટ કે ઓછામાં ઓછી આપડે બે કે ત્રણ પાણીની પીવાની બાટલીઓ તો આપડે રા ખીએ કેમ કે આપડા જે પણ આપડો ખર્ચવાનો જે ખર્ચો હોય એકચુલી તો આપડે વધારે પાણી માં આપડે ખર્ચી કાઢીએ છીએ પૈસા.
એ હે. એજ પછી આપણામાં આપણને ખાવામાં કંજુસી થાય કે એટલા બર્ષ પૈસા ખર્ચ થઈ ગયા હવે ખાવામાં હજી ખર્ચ કરીશ તો ખરાબ લાગશે. તો એ એ તો છે આપડો અહ એ આપ પડી ગલતી હતી કે ક્યુકી તમે અગર ખબર છે કે તમે કાઈ એવો કામ કરવાનો છો કે તમે થકી જશો પસીનો થશે તો તમે પાણીની બોટલ તો લઈ જ જવાની આ તો જરૂરી છે આ તો. અહ સામાન્ય એ છે
સામાન્ય જ્ઞાન વાળી વસ્તુ છે કે આપડે બહારે જઈ તો પાણી આપડે લઈને જવાનું.
હા એજ તો એ આપડી ગલતી હતી પર તો એ
ઠીક છે આપડને શીખવા મળમાંડ્યું ને કે આપડે હવે ધ્યાન રાખવી જો બીજી વાર આપડે પગર જશું તો આપડે પાણીની બાટલી આપડે પોતાની આપડા પાસે રાખવી જરૂરી
હા, બધા બધા પછી આમને અહ હમ્મ અગલી વાર જશું આપડે તો બધા એ બે બે બેટ બાટલો લઈ આવે.
હા, બે થી ત્રણ એટલે કઈ હા, કેટલે આપડે કઈ આપડે બહાર ના એ પાણી પીવાની જરૂર હો ને આપડે સ્વચ્છ છે અને શુદ્ધ આપડે ઘરનું પાણી પી શકીએ.
એજ ને આપડા પૈસા તો બધા તો આપડે ખાવામાં થોડા વધારે
ખાવામાં અને આપડે ઘર ઘરે પાછી મુસાફરી કરવા માટે આપડા ને કામ આવે. મને યાદ છે રાતના આ બાબા તે રાતના આ વખતે ટ્રેન માં કેટલી ભીડ હતી ખબર છે તને? આપડે જયારે રાતના આવા આવી રહ્યા હતા ત્યારે.
હા હા યાદ છે યાદ છે આપડે લાગ્યું હતું ભીડ ના હશે પણ એટલી ભીડ હતી
હા, કેમ કે આપડે રાતના બાર ઉભું એવું પડ્યું હત આપડાને ઈ આપડો જરા જાન જોખીમ વાળો જરા પ્રવાસ થઈ ગયો હતો ઈ.
તે હમ્મ એ તો છે તો મુંબઈના એ તો મુંબઈમાં નોર્મલ છે. અહ મુંબઈમાં સામાન્ય છે કે. તમે ટ્રેનમાં થોડો એવો તો હોય જ કે ગરદી વધારે હોય તો
હા, પણ એકચુલી આપડે હા કેમકે
બ બસ વધારે ના બોલ્યું તું.
હમ્મ તમ એક્ચુલી આપડે રાતના કેટલા કે આપડે રાતના નવ કે દસ વાગે એકચુલી આપડે ઘરે આવી રયતા. કેમ કે રાતના નવ કે દસ વાગે ત્યારે લોકો કામ પર એમ એમના જે લોકો કામ કરે છે ત્યાંથી એ લોકોની રજા પડે ને એ લોકો ઘરે જવા માટે પછી એ લોકો ટ્રેન ટ્રેન માટે એ લોકો વાર જો એટલે બો બધા લોકો આવી જાય એટલે બો બધી ગરદી થઈ જાય એને ઓ પરતી આટલા બધા ભીડમાં તો આપડે પછી મુશ સફે કરવું પછી કરવું પડે આપડા એકચ્યુલી.
એ એજ તો છે એના પછી બી એના પહેલા બી આપડે એમાં ખબર છે ખાવાનું કઈ ડિસઇડ ના થયું ખાવું ક્યાં છે આપડે નિર્ણય ના કર ને પછી રહી ગયો ખાવાનો. અને આપડે ગા આવી ગયા જુહુ થી ઘાટ ગોપર આવી ગયા.
હા, મને યાદ છે પછી આપડે ઘાટ કોપરમાં આપડે પાણીપુરી કે દાબેલી ખાધી હતી આપે.
હા, ઘણું ગોત્યું આપડે પેલા તો કે હવે કે શું ખાઈએ શું ખાઈએ ઘરે ઘરે એમ જઈશું તો ઘરે તો જમેજ જમેજું બન્યું નથી પછી ખાવ્યું હોય ખાધું હતું.
યાદ છે એમાં તો આપડે મિત્ર ના તો બસો રૂપિયા ખોવાઈ ગયા હતા એમાં તો
હા એ બી યાદ છે એ તો એ તો મિત્ર બી નિરાશ થઈ ગયું હતું
એ તો બોજ નિરાશ થઇ ગયો હતો મને યાદ છે એ કેમ કે એને પેલા એને થાય રુ દુ એકચુલી જે પૈસા બચાવશે ને એકચુલી જે ને ખાવા ઉપર બચાવશે પછી એને પોતાનું મન બદલાવી દીધું પછી એને ખર્ચ ના કર્યા એનાથી ખબર છે એ એનાથી ગર્દીમાં કે ક્યાય તો એનાથી પૈસા ખોવાઈ ગયા એનાથી
મને મને યાદ છે એ આપડે બસ માં આવતા હતા અને બસ માં આવતા આવતા એના ત્યાં જ કદાચ પડી ગયા કઈ ક્યાં પછી એને ગોતવા નીકળવાનો પ્રયાસ કર્યો બસ માં બધી સીટો નીચે જોયું પણ એને મળ્યા નઈ
કેમ કે હવે પૈસા પછી પડી જાય તો પછી કોઈ આટલા ટાઈમમાં હોય કોઈ વારે ન જોય ને એટલે કોઈ કઈ પડી ગયા હશે
હમ્મ એજ પાછળ બસ ના બહાર પડી ગયા હોય તો તો પછી તો મળવાનું અચ્છા એજ નથી મોકો જ નથી
મોકો જ નથી ને બસ કેમ કે આગળ વય જાય અને બસ હવે એક જન ના પૈસા નીચે પડી ગયા એના રોકવા માટે પૂરી બસ ને રોકી શકે ને કેમ કે બાકી કે બધા મુસાફરીઓને પણ ટાઈમથી વેડથી એ લોકોને ઘરે જવાનું પોહચવાનું હોય
એજ મને એ તો એને તો ખબર નોતી જયારે આપડે પહોંચ્યા ત્યારે ખબર પડી ગઈ એના પૈસા પડી ગયા છે. થઈ ગયો હ ટાઈમ આપણેે પછી વાત કરીએ
હા ઠીક છે મરે જરા ભણવાનું એ છે એટલે હાલ ઠીક છે ચાલ ધ્યાન રાખજે હાલ હાલ જમી લી પછી હાલ બાય બાય બાય બાય